હા મજામાં છુ હો તમે કેમ છો.
હા બસ છો મજામાં તો સવારે વેલું ઉ ઉઠાતું પણ નથી.
અરે ઉઠવું કેટલું જરૂરી છે તમે વેલા ઉઠો તો એના ફાયદા કેટલા બધા છે..
હા, એ તો ખબર છે પણ શું કરીએ આપડે આખો દિવસ કામ કરતા હોય તો સાંજે મોડા મોડા અત્યારે તો શું થઈ ગયું મોડું ઉઠવું અનેને મોડું સૂવું એના માટે વેલું ઉઠાતું જ નથી.
જેમ બને એમ છે ને પેલા જલ્દી સુઈ જવાનું તો તમે આપોઆપ વેલા ઉઠી જશો જેમ, તમે વેલા ઉઠશો તો તમારું સ્વાસ્થ્ય સારું બનશે એ સ્વા સ્વાસ્થ્ય સારું બનશે આ ભાગદોડી જિંદગીમાં જેમ આપડું સ્વાસ્થ્ય સારું હશે તો જ આપડે ફિટ રહી શકશું.
હા એ વસ્તુ સાચી છે.
અને જે આપણે વેલા ઉઠશું તો આપને માનસિક શાંતિ પણ મળશે સવારના સમયે સવારે જેમ આપણે વેલા ઉઠશું તો આપને સવારનું વાતાવરણ કેટલું શાંત હોય છે. અને આપને સવારનો તડકો મળે તો એનાથી આપણને વિટામિન ડી મળે છે.
હા એ વસ્તુ સાચી છે તમારી એ વહેલી સવારે ઉઠવાથી આખો દિવસ પણ સારો તાજ એ ભરોસ સ્ફૂર્તિભર્યો રહે છે.
હમ્મ, સાચી વાત છે. અને જેમ આપણે વેહલા ઉઠશુંને એટલે સવારે પેલે આપડે એક્સરસાઇઝ કરવાનું યોગા કરવાનું યોગ થી આપડે બધા અહ રોગથી દૂર થઈ જઈએ છે જેમ કે અત્યારે તો અહ ચાલીસ થી બસો અહ ચાલીસ ને વટાવો એટલે તરત જ આપણામાં પછી બધા ડાયબિટીસ બી તી બધા જ જાતની બીમારીઓ થઈ જાય છે જો આપણે વેલા ઉઠીને અહ આપડે એક્સરસાઇઝ કરીએ યોગા કરીએ કસરત કરીએ તો આપણને છે ને અહ બીમારીથી આપને અહ મુક્તિ મળે. આપડણે રોગ પ્રતિકારક શક્તિ માં આપડ વધારો થઈ જાય.
હા એ વસ્તુ સાચી છે કે સવારે વેલા ઉઠીને આપણે જો કસરત કરીએ તો પાચનક્રિયા પણ સુધરે બ્લડ પ્રેશર પણ આપણું નિયંત્રણ ર રોગ રોગ પ્રતિકારિક શ વ્યક્તિ પણ વધે છે.
હમને જેમ બને એમ આપ આપણે સવારે વેલા ઉઠીએ તો આપણને જલ્દી ભોગ લાગે તો આપડે સમયસર નાસ્તોય કરી લઈએ. જેમ આપણે નાસ્તો કરીએ તો આપમાં પ્રોટીન ને બધું આપણામાં ફાઈબર પ્રોટીન બધું આપણને સવારે વેલું મળી જાય. ને સવારે આપણેે નાસ્તો કરવો બહુ જ જરૂરી છે.
હા એ વસ્તુ સાચી છે. કે સવારે વેહેલા ઉઠે તો માનસિક તણાવ પણ ઓછો રે છે.
હમ્મ.
હા. સવારે ઉતાવળ આપડે સવારે ઉતાવળ થી. અ શું કેવાય મોડા મોડા ઉઠીએ અને પછી મોડા ઉઠીએ તો કામ બધું મોડું મોડું થાય અને જો જોબ ઉપર જવાનું હોય. તો. ઉતાવળ માં બધું જમીએ ને ઉતાવળમાં જ બધું કામ કરીએ એના દ એના લીધે આખો દિવસ બગડે આપડો.
હા સાચી વાત છે એટલે આપડણે જેમ બને એમ વેલું ઉઠવું ખુબ જ જરૂરી છે. કારણ કે સવારમાં આપણે વેલા ઉઠીએ તો આપણે તણાવ પણ ઓછો થઈ જાય આપણને માનસિક શાંતિ તિ મળે છે. કોઈ પણ સમ આપડે સવાર ઘ ના ઉઠીને કસરત કરીએ અને સાંજે કરીએ એમાં ઘણો ફરક કારણ કે સવારમાં ઉઠી આપણામાં એનર્જી પણ એટલી બધી સારી હોય છે. કે જેથી આપણેે ઊઠી હા થી જઈએ એટલે આપણે આપણામાં તાકાત વધારે હોય. ને સવારે છોકરાઓ સ્કૂલ જતા ર એટલે આપણામાં પછી આપડણે ફટાફટ બધું કરી શકીએ. ને પછી તો સાંજે તો આપડે ખુદ જ એટલા હમ સાંજે તો આપડે ખુદ જ એટલા થાકી જઈએ તો શું આપડે કસરત કરીએ.
હા એ વસ્તુ સાચી છે કે જો આપડે સવારમાં વેલા ઉઠીએ તો દિવસ. પણ લાંબો લાગે.
હમ ને અત્યારે શું થઈ ગયું છે સોશિયલ મીડિયા ઉપર ને એ બધા બસ મોબાઈલ લઈને બેસી ર એમાં સાંજે બધી સિરીઝો જોવામાં અને બધા પિક્ચરો જોવામાં. અ રાતે મોડે સુધી જાગ્યા જ રાખે એટલે સવાર આપણેે ઉઠીએ નહી એમ એમ આપણા. શરીરમાં બીમારીઓ ન વધારો જ થતો જાય છે. ને પૂરતી આપને ઊંઘ જ નથી મળતી થાકી જઈએ. થાકી જઈએ છે એના કરતા આપણે સવારે જેમ બને એમ સાંજે રાતે વેહેલું સુઈ જવું. અને સવારે વેલું ઉઠવું જેથી આપડે આપડા છોકરાઓને પણ સારી રીતે નઇ તર આપણે ખુદ જ બીમારીથી ઘેરાયેલા રઇશું. તો પછી છોકરાઓને આપડે શું અ એને હે આપણે મદદ કરી શકશું પછી આપણે ફ થાકીને સુઈ જશું તો પે છોકરાઓને આપડે કેવી રીતે મદદ કરવાની.
હા એ વસ્તુ સાચી છે કે આપડે જ આપણું મન શાંત ને હોય આપણું શરીર તંદુરસ્ત નઇ હોય તો આપડે એક એક કામમાં કે પરિવારમાં ધ્યાન જ નો દઈ શકીએ.
હું ની જેમ જે નોકરી કરતા હોય એને તો સવારના સમયમાં વેલું જ ઉઠવું જોઈએ. કારણ કે એ અ એ અમૂલ્ય છે કારણ કે તમે વેલા ઉઠી જાવ તો તમે ફટાફટ બધું કામ પતાવે તો તમે નોકરી કરે સાંજે આવીને તમે વેલા સુઈ જવાનું અને તો જ આપડે છોકરાઓમાં પણ ધ્યાન આપી શકીએ છીએ.
હા એ વસ્તુ સાચી છે. કે બને એટલું સવારે વેલું ઉઠવું હા
એ વેલા ઉઠવાની ટેવ જ રાખવી જોઈએ જેથી આપડે કોઈ પણ બીમારી થી ઘેરાયલા નો રઈએ.
હા એ વસ્તુ સાચી છે અગર જો આપડે વેલા ના ઉઠીએ તો નાસ્તો પ સમયસર ન થાય. બપોરનું જમવાનું પણ સમયસર ન હોય રાત નું જમવાનું પણ સમયસર ન હોય. તો આખો દિવસ જ આપડો ફેરવાઈ જાય કે આપડે એકે વસ્તુ ટાઈમે નો કરી શકીએ.
અને સવારની હવા કેટલી શુદ્ધ હોય છે આપણે સવારમાં સવારનો જે તડકો લેવો એ કેટલો જરૂરી છે જો સવારનો તડકો આપડે લઈએ તરત આપને વિટામિન ડી મળે. તે વિટામિન ડી ની ગોળીઓ આપડે ત્રીસ વર્ષ પછી ઉપરના એ પીવી જ પડે છે.
હા એ વસ્તુ સાચી છે.
એટલે વિટામિન ડી આપડે વેલા ઉઠીને સવારનો તડકો લઈએ તો આપને વિટામિન ડી મળે છે.
હા દવા પીવા કરતા તો એ અ સવારે વેલું ઉઠીને અ સુરજનો તડકો લેવો જરૂરી છે.
હું સવારે વેલા ઉ ઠીને આપડે ચાલવા જઈએ પછી દોડે યોગા કરીએ કસરત કરીએ તો આપડું શરીર છે ને બોવ જ ઉર્જાવાન બને છે અને બો જ મજબૂત બને છે.
હા એ પણ સાચું છે.
ને અત્યારની જનરેશન તો અ જીમ જવું ને એવુંય પ્રિફર કરે છે કારણ કે પોતાના શરીરને સાચવવા માટે ને આ આ જે ગૃહિણીઓ હોય એને તો ખુબ જ જરૂરી છે આ બધું કરવાની કારણ કે એ ઘરમાં થી જ નવરી નથી થાતી એટલે પેલે સવારે ઉઠીને કસરત કરી લે અડધો કલાક કે કલાક તો એનું સ્વાસ્થ્ય એ ખૂબ જ સારું અ થઈ જાય છે કારણ કે ગૃહિણીઓ કે કોઈ પણ અ મહિલા હોય એ છે ને એ એનાથી પછી કઈ પણ એનાથી પછી કામ નો થાય તો એને કોઈ કરી નથી દેતું આપડા ઉપર બધા ડિપેન્ડ હોય છે. એટલે આપડે પેલા આપડે આપડું સ્વાસ્થ્ય જાળવીએ તો આપડે બીજાને ધ્યાન આપી શક કે એ બધા તો કોઈ આપડું ધ્યાન નથી આપી શકતા જલ્દી કારણ કે એ પોત પોતાના જ નોકરી ધંધામાંથી નવરા નથી થતા.
હા એક સ્ત્રી એ પેલા પોતાનું ધ્યાન રાખવું પડે છે કે સવારમાં પેલા ઉઠીને કસરત કરવું. પોતાના માટે થોડોક ટાઈમ કાઢીને કસરત કરીને, થોડુંક મન શાંત રે તો, આખો દિવસ એનો સારો રે ને ઘરમાં
કઈ પણ નાના છોકરાઓ હોય તો, એનું ધ્યાન રાખી શકે સરખી રી તેને પોતે જ જો, સ્વાસ્થ્ય પોતાનું સારું નહી હોય તો પોતે કરી શકીએ.
હમ. અનેક અ આપડે સવારે ઉઠીને પેલે કસરત ને એવું કરીએ, પછી ધ્યાન દોરીએ, પ્રાર્થના કરીએ તો પણ આ પડું મગજ બહુ જ શાંત રહેે છે.
હા.
શાંત રહેશે. અને આપડે આ જેમ કે અત્યારે તો મેડિટેશન એવું કેયે છે કે, મેડિસેશ ટેશન કરવું જો એનો મેન મેન ઉદ્દેશ્ય જ એ છે કે ધ્યાન, ધ્યાન રાખો. ધ્યાનમાં આપણે એક જ બે ધ્યાન નહી થઈને એક ક જ ધ્યાનમાં આપડે રહીએ ને તે મેડિટેશન જ કેહેવાય. પ્રાર્થના કરો
વાત સાચી.
એક બાજુ બેસીને બસ શાંતિ રાખીને આપડે મગજને શાંત રાખવો તો, આપડે આખો દિવસ ખુબ જ સરસ રીતે જાય છે.
હમ, હા. એ વસ્તુ સાચી છે. આખો દિવસ સારો જાય તો, આપને સારી ઊંઘ પણ આવે. જો સારી ઊંઘ આવશે, તો જ આપડે સવારે વેલા ઉઠી શકશું.
હમ.
હા.
મે પેલ્લે પેલેના જમાનામાં બધા એટલે, એટલા સ્વાસ્થ્ય એ લોકોનું હતું, કારણ કે સવારે વહેલા ઉઠીને પેલે તો ઢોર રાખતા એને દૂધ દોય દોહવાનું, છાણા બ ધુ એ બધું કરવાનું. એટલે એ લોકોનું શરીર એટલે અત્યારે, હા થઈ જતી એક્સરસાઇઝ. અત્યારે તો એવું બધું છે જ નહી એટલે અત્યારે તો અ ખુબ જ જરૂરી છે કે, આપડે સવાર વેલું ઉઠીને કસરત કરવી પડે પેલા. ત્યારે તો બધું વેલા પાંચ વાગે ઉઠી જતા. અત્યારે આઠ વાગ્યા સુધી કોઈને ઉઠવું જ નથી ગમતું. આ છોકરા સ્કૂલે જાય તોયે સ્કુ છોકરાને સ્કૂલે મોકલી ને પછી પાસા સુઈ જાય છે.
હા સાચી વાત છે. હા. તો, કેમ કે એવ ઊંઘ પૂરી થાતી નથી તો પછી એ લોકો એમ થાય કે, જે પાંચ મિનિટ સુ ગાય જે પટ પણ આપડે જો સવારમાં વેલા ઉઠી જાયે રાત તે સરખી આપણે વેલા સુઈ જાય તો, સરખી રીતના થઈ જાય તો, બીજી વાર સુવાનો કઈ અ, શું કેવાય નીંદર પછી આવતી નથી બીજી વાર શુંવાનો કઈ અ, ઈચ્છા થાતી નથી.
હમ. ને આપડે આ સંકલ્પ લેવો જ જોઈએ કે, સમર સુઈ, સુઈ જવું અને સવારે વેલું ઉઠવું. શરૂઆત, શરૂઆત જ આપડે દિવસની શરૂઆત જ ઉત્સાહ અને શિસ્ત અને સકારાત્મક રીતે કરીએ તો જ આપડે છે ને દિવસ આખો સારો જાય. અને બી બીમારી ઓ થી આપડે દૂર થઈ જઈએ.
હા, એ સાચું છે.
જેમ આપડે એક્સરસાઇઝ કરશું, વેલા ઉઠશું સવારે કસરત કરશું, બધું કરશું, તો જ આપડે લાંબુ જીવન જીવી શકશું ને આપડે બીજાને કામ આવી શકશું. બધાથી મહત્વનું એ છે કે આપડે બીજાને પણ કામ આવવું જોઈએ. હવે આપડે ખુદ જ બીમારીથી પડેલા હોયએ તો આ આપડે બીજાને શું કામ આવે? આપડે પછી તો નડતરરૂપ જ થઈ જઈએ.
હા, એ વસ્તુ સાચી છે. કે આપડું આપણેે પેલેથી ટેવ નહી પાડીએ કે સવારમાં વેહલું ઉ ઠવું, વેલું વેલું બધું કામ કરવું, યોગા કરવું, આપડે શરીરનું ધ્યાન રા ખવુ, જો આપડે એ વસ્તુ નહી કરીએ તો આગળ જાતા આપને જ મુશ્કેલી પડશે.
હમ્મ, ને આપડે સવારે વેલા ઉ ઠીએને તો બધાથી પેલા તો આપને કુદરતી જે સુંદરતા છે ને એ જોવા મળેને એવું તો આપણને જોવા જ નો મળે છે. જો આપણે દસ વાગે ઉઠીએ, નવ વાગે ઉઠીએ તો આપને બસ આ ગાડીના અવાજ જ આવે ઓલું સવારમાં આપણે વેલા ઉઠીએને તો આપણને અ મસ્ મસ્ત કલ-કલરવ કરતી પક્ષીઓના અવાજ આવે, કાબરોના અવા જ આવે, ઠંડી હવા આવે, એ બધું પછી કાઈ નથી મળતું પછી તડકો જ લાગે છે.
હા, એ વસ્તુ સાચી છે. કે જો મોડા ઉઠીએ તો આપને બસ હોરનનો અવાજ જ આવ્યા રાખે.
હા, બસ ને અત્યારે, હમ્મ એટલે જેમ આપડે સવારે વેલા ઉઠીએ તોજ, હા અને આપણે પાર્ કમાં જઈએ આર્યા અ જે બગીચામાં આપણે જઈએ તો આપણે વધારે જ ત્યાં પક્ષીઓ એ ટલો મસ્ત મધુર અવાજ કરતા હોય ને એ આપણને સાંભળવો વધારે જ મજા આવે છે. કારણ કે, એ બધું આમ નેચરલ હા, બધું કેટલું કુદરતી કરામત છે એ બધી.
હા, એ સાચી વાત છે કે અત્યારે પક્ષી નો અવાજ સાંભળવો પણ એ ક અમૂલ્ય વસ્તુ થઈ ગઈ છે. કેમ કે અવાજ આપને સાંભળવા મલતો નથી. આ વાહનનો અવાજ, હોરન નો અવાજ એજ સાંભળીને હવે તો આપડે સવાર ઉગે છ.
કરું પ્રદૂષણ, નકરું પ્રદૂષણ છે. ધ્વનિ પ્રદૂષણ, વાયુ પ્રદુષણ, નકરું પ્રદુષણ છે. એટલે આપડે સવારે વેલા ઉઠીએ તો જ આપણને બધું સૂરજ, તડકોને બધું સવારમાં મળે એનાથી આ પણને ઠંડી હવા જે ને ચરલ આપણને બધી મળે એનાથી આપડે અ
બીમારી ઓછી થાય છે. હા, બીમારી નો થાય વસ્ તુ સાચી છે.
તો હવે સં
હા, એ વસ્તુ સાચી છે કે હવે હા, સવારે